હા બોલો. હા અત્યારે સાહેબ બેટા જ તમારે શું કામ હતું અમારું?
હ મને કઈ નહી આનંદ માટે ફોન કર્યો તમે કોને.
છું?
તમે કોહ શું કરો છો?
તમે જો અત્યારે ઓફિસ માં આવ્યો મુજે દરિયા. ઓફિસ માં વર્ક કરી છે હા અત્યારે ક
સારુંલો
હ અત્યારે વર્ક ચાલુ છે, નવીનમાં શું હોય. ક એને ઓફિસ માં બેઠા બેઠા કામ કરી બોર થઈ કામ કરી કરીને.
હમ હમ, એવું?
હમ.
હમ એ સારું.
તમારા મટન કઈ નવી ન હોય તો ચાલુ રાખીએ અ ફોન.
ના ના આપડે ચારું રાખવા ને ઘડી ખેંચો. કરવાનું.
શના, મજ્યા મજ્યાછી.
હા બોલો આણંદને. તો આપડે એક ગાળો ખરાબ છે થોડ
હમ.
હવે આપડે તમે તમારે લેવો છે હમણા વેચો છે એક.
હ અમારા વેચવાના છે ચાર ચાર સ્કોર્પિયો જે અત્યારે આવીને પડેલી છે. અલગ અલગ મોડલ છે, બે હજાર પચીસ ના બે મોડલ છે. અને બે હાજાર બાવીસ ના અને ત્રેવીસ ના છે, તમારે કયું જોય છે? ચોવીસ ની નથી પચીસ ના બે છે, હલો.
તમારો નેટવર્ક ઈસુ બહુ આવે છે હવે બસ એક એક જગ્યાએ રોને. તમારા મ નેટવર્ક ઇસ્યૂ બો હલે નહી.
હા. હા એટલે બે હજાર ચોવીસ ન હજ પચીસ નો હે.
મારી એમ મારે મા મારો સ્કોર્પિયો છે ઈ વેચવો છે.
હમ્મ હ કયો કયો? મોડલ છે, બે હજાર ચોવીસ, પચીસ, છવીસ?
ના છવીસ નું અત્યારનું નવો લેટેસ્ટ છે. ઈ અતારે સારામાં સારો છે. બ્લેક કલર છે, બ્લેક ફિલમ છે, ફૂલ ડી જે છે ઉપર છે. ફુલ્લી મોડિફાઈડ છે.
હા અને અને કેટલા વાળું શું પ્રાઈસ તમે કો છો?
પ્રાઇસ છે આપડે તે.
હલો, પિહે, હા. હા.
ધન્યવાદ.
આવે જ છે.
ઓકે તો હવે આપડી પ્રાઇસમાં કેવું છે? કે અમારે અત્યારે આમ પ્રાઈઝ ડિક્લેર થઈ નથી પણ ડિક્લેર કરવી છે એમાં કેટલી પ્રાઈઝ કરવી છે ખબર છે તમને? બાવીસ લાખમા અમે લીધો હતો.
હા.
ચાર લાખનું મોડિફિકેશન કર્યુ છે છવ્વીસ છે, અમારી વેચાણી અચ્છા છવ્વીસ માં છે.
છવીસમાં છે તો તમારે નો વેચાય.
તો વેચવું હોય તો અમે વેચાય તમે વસ્તુ તમે જોઓ ને તમે મોહી જાવ.
તો સાહેબ અમારે મોડીફાયવાળી કાર રહી ને એ ઓછી વેચાય છે, એમાં અમારે અમારે મોડીફાઈ વાળી વસ્ તુ કઢાવવી પડે, કારણ કે લીગલી ન હોય જેના કારણે અમારે અમારી કલાયન્ટ અમારી પાહેથી ગાડી લેતા જ નથી. અને તમારે જો જોતી હોય અ વેચવી હોય તો તમારે એ એકવીસ લાખ રૂપિયા કે વીસ લાખ રૂપિયા તમને મલી રહે કેટલી ચાલેલી?
હાલ ચાલલી છે જ નઈ ગાડી અમે ચલાય જ નથી અમે. અમે પસાદી ની પડી જ રાયખી ગાડી અમે વાધીને વધીને ચાર હજાર સુધ ચલાયી છે વધી ને ચાર હજાર.
હા હ ચાર હજાર, ચાર હજાર કિલોમીટર
અત્યારે હા.
અને મોડીફાઇ ને બધું એમનેમ જ છે એમને? હ આલો આ હ હાલોને કેટલા બે બે બે લાખ છે ને શોરૂમ પ્રાઇસ? કેટલા બા બાવીસ લાખ રૂપિયા શોરૂમ પ્રાઈસ?
હા બાવીસ લાખ શૉરૂમ પ્રાઇસ છે, તમે કો ઈ આપડે દેવાની પછી.
હ ત તાર આલોને બાવીસે બ આપડે આપડે એકવીસ લાખને પચાસ હજાર માં ડન કર નાખીયે?
તો ઈ યાર મને પરવડે નહી મેં છવ્વીસ લાખ નાખ્યા હોય એમાં પાંચ લાખ પછી
જો જો સાહેબ તમે શોરૂમમાંથી બાર પગ મૂકોને એટલે ડાયરેક્ટ તમારા લાખ રૂપિયા ઘટી ગયા ભલે તમે ગાડીને ખાલી આટો એ નો માર્યો હોય હ, હલો
હાહ.
લગમાં ડાયરેક્ટ તમારે લાખ રૂપિયા ઘટી, હા. અલા ને તમે. અને તમારે મોડીફાઈ કરેલું જો તમે મોડીફાઈ નો કરેલું હોય તો તમને બાવીસ બા તો તમને એક લાખ એક લાખ એકવીસ લાખને પચાસ હજારમાં જ પડે છે. હાલો. હાલો. હાલો. હલો, હલો. ઓય હકા. અવાજ નથી આવતો એક જગ્યા બેહી રેને ખોડી.